ત મારો અવાજ આવે છે
હા અવાજ આવે છે કેમ છો તમે
હેલો
હેલો
હા
કેમ છો તમે
બસ મજા મત તમે કોમ છો
હું પણ મજામાં આજે મને ટ્રાવેલ વિશે વાત કરવી હતી ખાસ કરીને ટ્રાવેલ વિદાઉટ અ પ્લેન વિશે
વાહ, આ તો ખૂબ જ રસપ્રદ ટોપિક છે. સાચે આજે લોકો બધું પહેલાથી પ્લાન કરીને જાય છે ને, પણ પ્લાન વગર ટ્રાવેલ કરવાની મજા જ અલગ હોય હો.
બિલકુલ, મને લાગે છે કે જ્યારે આપણે બધું પ્લાન કરીને જઈએ છે, ત્યારે કેટલી જ વાર એડવેન્ચર ઓછું થઈ જાય છે આપણે ટ્રીપમાં
હા, બહુ સાચી વાત છે આ તો. શું તમે ક્યારેય પ્લાન વગર ટ્રાવેલ કરવાનો અનુભવ કર્યો છે ખરો?
હા, એકવાર હું અને મારા મિત્ર હતા. અમે હવે સડે સવારે મળ્યા ને, અં કોઈ પ્લાન નહોતો બનાવ્યો હતો, પણ બસ બાઈક લઈને અમે નીકળી ગયા.
ઓહ, પછી ક્યાં ગયા હતા?
પહેલાં તો અમને પણ ખબર નથી. રોડ પર જતા જતાં મેં એક નાનું ગામ જોયું, ત્યાં એક સુંદર તળાવ હતો. અમે ત્યાં પછી ઘણો સમય પસાર કર્યો.
વાહ, બહુ મજા આવીઈ હશે ને! ક્યારે આવા એક્સિડેન્ટલ પ્લેસીસ ફેમસ ટુરિસ્ટ સ્પોટ આમ કરતા પણ સારા હોય. હ.
હં, એકદમ સાચું. ત્યાં ઘણા ઓછા લોકો હતા અને એના લીધે શાંતિ બહુ હતી. અમે લોકલ્સ લોકો સાથે પણ બહુ ખૂબ આરામથી વાતો કરી.
હા, મને લાગે છે કે ટ્રાવેલનો અસલી આણંદ તો છે ને, લોકલ લોકો સાથે મળવામાં જ હોય છે.
હા, તે લોકોએ અમને એમના ગામની પરંપરાગત પરંપરા વિશે જણાવ્યું, અને તેનું ખાસ જે લોકલ ખાવાનું હોય. એ પણ અમને ખવડાયું.
હા, એ તો બહુ મજા આવે તમે શું ખાધું હતું?
એ લોકોએ અમને જે બાજરાનો રોટલો હોય અને રીંગણનો ઓળો હોય ને, એની જોડે જોડે છાસ પીવડાવ્યું. એમને બહુ ખૂબ જ સ્વાદિષ્ટ હતું.
વાહ, હવે એક્સપિરિયન્સીસ પ્લાન કરીને મળતા જ નથી.
બિલકુલ, તને શું લાગે છે? પ્લાન વગર ટ્રાવેલ કરવાનું સારું કે પ્લાનિંગ સાથે?
મને લાગે છે કે બંનેની અલગ જ મજા છે. જો ફેમિલી સાથે જવાનું હોય, તો પ્લાનિંગ જરૂરી છે, પણ ફ્રેન્ડ સાથે જઈએ, તો પ્લાન વગર બહુ મજા આવે.
હા, ફેમિલી સાથે આપણે રિસ્પોન્સિબિલિટી વધી જાય. બધાનું ધ્યાન રાખવું પડે આપણને.
હા, હોટલ બુકિંગ, ટ્રાન્સપોર્ટ, બજેટ-બધું ધ્યાનમાં લેવું જ પડે આપડે.
હ, પણ આમ બધું આપણે ફ્રેન્ડ્સ જોડે જરૂર નહીં પડતી. ફ્રેન્ડ્સ જોડે તો આપણે તરત જ ટ્રીપ કરીએ, એવું જ સારું લાગે.
હા, બિલકુલ સાચી વાત. કેમ, ફ્રેન્ડ સાથે તો ડેસ્ટિનેશન કરતા તો એ જર્ની વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
હ, અ એકવાર હું ટ્રેન સ્ટેશન પર ગયો હતો. મને એકદમથી વિચાર આવ્યો કે ક્યાંક જવું છે મારે.
પછી?
જે ટ્રેન પહેલી આવી, એમાં ટિકિટ લીધી અને નીકળી ગયો.
અરે વાહ, આ તો ખરેખર એડવેન્ચરસ છો તમે તો!
હા, મને પણ ખબર નથી હતી કે હું ક્યાં પહોંચીશ.
ડર નાતો લાગ્યો?
થોડોક લાગેલો, પણ આમ ઉત્સાહ જ એટલો હતો કે એ બધું સરસ જ થયું.
હા, મને લાગે છે કે આવા ટ્રીપ્સ આમ કોન્ફિડન્સ આપડો વધારે દે.
હ, જ્યારે આપણે આજની જગ્યાએ જઈએ છે, ત્યારે ઘણી નવી વસ્તુઓ શીખીએ છે.
હા, જેમ કે લોકો સાથે વાત કરવી, પછી જગ્યા પૂછવી, અને બધા ત્યાંના જે પ્રોબ્લેમ હોય, સોલ્વ કરવા-એ બધું પણ એનાથી જ શીખાય.
હ, ટ્રાવેલથી આવી રીતે આપણે કોઈ બીજા પર. આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈએ છીએ. બીજા પર આપણે રહેતા નહીં, ભરોસા પર.
હા, એ તો છે, પણ પ્લાન વગર ટ્રાવેલમાં કેટલાક નુકસાન પણ થાય જ છે, હા, જોડે જોડે.
હમ, એ બી સાચી વાત છે તમારી.
હા, જેમ કે હોટલ ના મળે, કે બજેટ વધી જાય, કે ટ્રાન્સપોર્ટમાં તકલીફ પડે, એટલે આ બધું પણ એના જોડે થાય જ.
હ, સાચી વાત છે ને. એમાં ખાસ કરીને જયારે રજાઓનો ટાઈમ હોય, ત્યારે તો આ સમસ્યા વધારે થઈ જાય છે.
હા, એતો છે, અને જો વેધર ખરાબ હોય, તો તો પછી તો પતી ગયું! એટલી મુશ્કેલ થઈ શકે ને?
હં, એટલે જ આપણે જે નાની-મોટી તૈયારી હોય, એ તો આપણી હોવી જ જોઈએ.
હા, એ તો છે. તારો મતલબ કે બધું પ્લાન નથી કરવું, પણ થોડી માહિતી જરૂર હોવી જોઈએ, એમ?
હ, જેમ કે આપણે કોઈક આપણું જે ચાર્જર હોય ફોનનું, પાણી, થોડાક પૈસા-જોડે હોવા જોઈએ. અને કશું કાપડને થાય. તો આપણને કોંઈક ઇમરજન્સી જે કોન્ટેક્ટ હોય, એ બધું આપણે જોડે રાખવું જોઈએ, એટલું તો.
હા, હું પણ આ તો સાથે સહમત જ છું, તારી વાતથી એકદમ.
હ, આજે આપણે જે સોશિયલ મીડિયા આવી ગયું છે, એના લીધે જે બહુ આમ ફેમસ જગ્યાઓ હોય છે, ત્યાં બધાનું ભીડ વધી ગઈ છે.
હા, એ તો છે. બધા સેમ જગ્યાએ ફોટોઝ લેવા માટે જતા હોય, એવું જ લાગે આમ તો.
હ, હં, પણ આપણે હવે જ્યારે આવું કશું પ્લાન કર્યા વગર જઈએ, ત્યારે આપણને એક નવું એક્સપિરિયન્સ મળે છે.
હ, અને ઘણી વાર તો આપણને એમ ત્યાંને છુપાયેલા જગ્યાઓ પણ મળી જાય, જે ટુરિસ્ટ લોકોને એટલું ખબર ના હોય.
હ, હા, તને કોઈ એવી કોઈ જગ્યા મળી છે?
હા, એક વાર તો હું સાપુતારા એ તરફ ગઈ હતી ને, તા રસ્તામાં એક નવું ઝરણું દેખાઈ ગયું હતું. બહુ મજા આઈ ગઈ હતી, મંદિર જોઈને.
હા પછી ત્યાં રોકયા હતા
હા અમે તો લગભગ ત્યાં કલાક ત્યાં જ પસાર કરી કે એટલી સરસ શાંત જગ્યા હતી કે અમે ત્યાં બેઠા હતા શાંતિથી
હા એ જગ્યા તો આપણે જે મેપ પર નહીં હોય હે ને
હા બિલકુલ નથી એટલે તો મને લાગે છે કે કેટલાક આમ શ્રેષ્ઠ આ વિચારને બધું હોય ને બધું પ્લાન વગર થાય
હ હું પણ એજ માનું છું
હ પણ તારી એમ કઈ એમ સપનાની જગ્યા હશે જ્યાં ત જવું હોય કે આવીવી રીતે જવું હોય પ્લાન કર્યા વગર
મારે છે ને હિમાલય તરફ છે ને બાઈક રાઈડ કરવી છે બસ બાઈક લઈને નીકળી પડવું છે મારે
વા મારું બી સપનું છે કે હું આવું ભારતના કોસ્ટલ એરિયાને એક્સપ્લોર કરું
ગુજરાતથી શરૂ કરીને ગોવા કેરલા અને પછી તમિલનાડુ એવી રીતે
હા રસ્તામાં ત્યાંનું ખાવાનું ખાવાનું અને લોકો સાથે વાતચીત કરવાનું ને જવાનું એવું જ
હા ખુબ જ મજા આવે એમાં તો
હા ટ્રાવેલ નો સૌથી મોટો ફાયદો શું લાગે અમે હો તને
મને લાગે છે કે આપણે ટ્રાવેલથી આપણી વિચારશક્તિ વધે છે આપણે દુનિયાને નવી રીતે જોઈ શકીએ છીએ આપણે ટ્રાવેલથી
હા સાચી વાત હ પણ એકદમ ટ્રાવેલ્સ થી આપણે આમ વિવિધ સંસ્કૃતિ ભાષા અને જીવનશૈલી વિશે જાણી શકીએ
હા અને પ્લાન વગર અગર ટ્રાવેલ આપ આપણને કમ્ફર્ટ ઝોન માંથી બહાર લાવે છે
હા અને એજ ગ્રોથ નું કારણ બને ખબર તને
હ તો આપણી આજની વાતનું નિરીક્ષણ શું છે
આમ તો મને લાગે કે પ્લાનિંગ જરૂરી છે પણ ક્યારેક પ્લાન વગર પણ નીકળી જવું જોઈએ
એ બી સાચી વાત છે પણ મને એવું લાગે છે કે ઘણી વાર આપણે આટલું બધું પ્લાનિંગ કરીએ છીએ ને તે લીધે મજા ઓછી થઈ જાય છે
હા એ પણ છે એટલે પણ હવે જુદું જુદું વસ્તુ હોય
હ પછી આપણે તો આમ મને તો ખરેખર આવું તરત જ જવું ગમે છે પછી અમુક વખત આમ જરૂરી હોય તો આપણે પાછું પ્લાન કરીને જવું પડે
હ પણ આમ ઘણી વાર એવું લાગે ને કે બહ બધું પ્લાન કરેલું હોય ને તે એની મજા ઓછી થઈ જાય ટ્રાવેલ ની તને એવું લાગે
હા હ મને એક યાદ યાદ આવે છે આ બધાથી કે ત્રણ વરસ પહેલાં હું અને મારો એક મારા ત્રણ મિત્રો છે ને એક સંડે સવારે મળ્યા હતા તારે બી અમે છે ને આવી જ રીતે એક વખત કોઈ પ્લાન કર્યા વગર નીકળી પડેલા
પછી શું કર્યું
અમે હાઈવે પર જતા હતા અને પછી એક આમ રસ્તામાં બધે જે જે અમને આમ ખૂબ સરસ જગ્યા દેખાય ત્યાં જતા રહેતા હતા ત્યાં એક જૂનું મંદિર હતું તો અમે ત્યાંય દર્શન કરવા ગઈલા
આ તો ખરેખર સ્પોન્ટેનિયસ ટ્રીપ હતી નહીં તમારી
હા એમે મંદિરે ગયા પછી અમને ખબર પડી કે ત્યાં કંઈક આપણે માંગ કરીએ ને માનતા રાખીએ
હમ
ખાસ કરીને પૂરી થાય છે તો અમે બધા એમને પોત પોત પોતાની એવી માનતા માંગી
હા આવા સ્થળોની મજા જ અલગ હોય છે હા આમ ફેમસ ટુરિસ્ટ પ્લેસ કરતા તો વધુ નેચરલ હોય છે
હ હ અને આ બધું આ ટ ફરવાથી મને એક વસ્તુ જણાવી કે ભારતમાં આપણે કેટલી વિવિધતા ભરી છે
હા અને આમ ત્યાં કોઈ ભીડ નહી ને કશું જ નહી એમ ઘણો સમય ત્યાં બેઠા અને એમ કુદરત નો આનંદ લેવાય હ
હ આ બધા જોડે જોડે હજુ સુધી હું ઉત્તરાખંડ નહી ગયો તો મારું સપનું છે કે મારે ત્યાં જઉં છે એક વાર
હા એ તો છે અને આ ટ્રાવેલનોો સૌથી મોટો ફાયદો પણ છે ખબર કે આપણે મુસ્તિક માંથી નથી મળી શકતી એવી માહિતી લોકો પાસેથી મળી જાય છે
હ આપણેે આ બધું એક વખત અનુભવ કરવું જોઈએ આમાં ખાસ કરીને બસ આ ફોટોસ પાડવા પાછળ પડી નહી રેવાનું આપણે આજુબાજુની જે નજારો હોય એના ઉપર કો ધ્યાન આપીને સાચુંમાં એન્જોય કરવું જોઈએ
હા તમારી વાત તો બિલકુલ સાચી છે ખબર આ વાત પર તો એટલી બધી વાત નીકળે ને
હા હ સાચી વાત છે આના પર તો આપણે વાત જ કરતા રહીએ પણ આજ માટે આપણે આટલું રાખીએ
બિલકુલ બિલકુલ સારું
સાર
બાય